હા બોલો શું કરો.
અવાજ આવે મારો
હા મસ્ત
હ હમણાં તમારે બે ગ્રાઉન્ડ નવાજ આવતોું હતો ટેમ્પા નો.
એવ હા સાઈડમાં થોડોક રસ્તો તોડ ણેનેન કા ર છે.
હા તોહી પાટણ ગયા છો નહી હમણાં.
હા હા હાજ પાટણ જાવ છે. થડ કોલેજ ના રિટેડ કામ હા કોલેજ કરાવ લથી. એના કેવે હવે અઠવાડિયા પછી પાછી એક્ઝામ ચાલુ થાય. એ કારણે પાઠ નગરેું
હાલ કોલેજ ચાલુ હૈ.
ના હાલ તો નથી ખાલી આજે જવાનું હતું સબમિટ કરવાનું હવે અઠવાડિયા પછી જવાનું પણ હું ને મારા મિત્રો જ છું. ખાલી એક એક તબ રલેટેેડ હ જે થોડાક પ્રશ્નોને હતું ને એ બધું કરવા એક્ઝામ હા બોલો બોલો.
એક્ઝામ ક્યારે ચાલુ છે તમારું.
એક્ઝામ જો અમારે પ્રેક્ટિકલ છે. તેઓ પણ ત સાય કે ચાલુ થાય જે થિયરી એક્ઝામ્સ છે એ છ તારીખે ચાલુ છે.
તમે તો આઈટીમાં જ છો ને.
હા તે વાત ભય બસ અમારે તો ગઈ વત તે પેલું હતું ને ચુટણી તેના કારણે એઝામ લેટ થઈ એટલે આ વખતે તો લાગતું જ નથી કે પાસ થશો આપડે
પણ તમારે તો એક્ઝામ પણ કેટલી વેટ આવી જે આખા વેકેશન પછી એક્ઝામ આવે છે.
અમુક તમે વાત પ્રશન ઝીરો છે તો એને આવી રીતે તો બીચસ સ્ટુડન્ટ હશે એમને થોડું કંઈ યાદ હશે
હા એટલે છોકરા બધું ભૂલી જાય એટલે એક્ઝામ લેવાની
હા અને પછી છી પાછા એટી ચાલશે અને એવી રીતે પછી એમનું ચાલી જાહે એટી નક્કી પડશે એટલે
આપણા દેશની શિક્ષણ દેશની શિક્ષણ વ્યવસ તાજ નબળી છે.
એના માટે તો ખબર જનતા પાર્ટી અત્યારે શું કરી પ્રોટેસ્ટ કરશે
પણ ધારમીન પ્રધાનને રિઝઇન અપાવા
હમ અત્યારે પણ હમણાંને કઈક ઇન્સ્ટાગ્રામ પર લાઈવ જોયું. તો તેઓ લાઈવ હતા ને કંઈક પ્રા પ્રોટેસ્ટ ઉપર જ હતા
કા હતા રોડ ઉપર લોકો સુતા હતા
હા એ તેવ લગભગ ત્યા કઈ પાધરેયુ હતું ને ત્યા જ લગભગ પ્રોટેસ્ટ કરે છે. બે દિવસથી એવું કઈ ચાલુ છે મને ફૂલ ઇન્ફોર્મેશન તો નથી મારી પાસે
આટલું પ્રોટેસ્ટ કરે છતા ધર્મેન્દ્ર પ્રધાન રિઝાઇન આપતા નથી.
હા તો તે બે શરની માણસ છે એ જેને હજુ શરમ નથી આવતી કે હું હવે રિઝાઇન કરી દઉ એમ
હા હા આપણા દેશમાં બધા જેને લાયકા તો જેય લાયકા તો જે મળવું જોઈએ તે મળતું જ નથી.
હા નથી મળતું અત્યારે પાછી જે રિન્યુ ટર્મની એક્ઝામ પાછી લેવાની છે ને એમટેમ સાંભળ્યો હતું.
હા નીટની એક્ઝામ પટી ગઈ
પતી ગઈ એવું કાલ જ ને લગભગ
હા ડ્રીનટની એક્ઝામ પટી ગઈ એમાં વીસ તારીખે જ હતી
હા
રવિવાર ના દિવસે એમાં પણ ઘણા બધા કિસ્સા બન્યા છે હમણાં એવો કિસ્સો બન્યો કે એક માતા પિતા હ તેમની દીકરી સાથે જે દીકરીને કઈક પ્રોબ્લેમ થઈ હશે એટલે તેમને એન્ટ્રી ના મળી
એ લેટ થયા હશે કદાચ એ
હા લેટ ના એવું નતું કઈક અલગ પ્રોબ્લમ પ્રોબ્લેમ કઈક અલગ હતી એના કારણે એન્ટ્રી ના મળી તો એના પિતા છે ને કઈક હાર્ટ એટેક જેવું આવ્યું હતું પછી તા કાલેદવાખાને લઈ ગયા ઘણી મે હાથ જોડ્યા છતાં તે તા લેટ ન થહી છતા પણ એન્ટ્રી નતા આપતા
હું તો એવું કઉ છું કદાચ લેટ થઇ ગાય ને તો એટી હલવી પડે કારણ કે આ હમણાંથી પેપર લીક થઈ જાય તો એ તો કાંઈ કરતા જ નથી શું કરે છે પાંચી એક્ઝામ તેઓ એમને થોડું કઈગારને કઈ રિફંડ આપ્યું
લીક થાય છે એના વિશે કશું કરતા નથી અને ખાલી થોડું લેટ થઈ જાય એમાં એમાં ઘણી બધી તકલીફ થઈ જાય છે
તેમાંય ને તેઓ કેહે છે કે અમારે આવું થઈ જાયને આવ ખીરીાય તેનાથી ફાયદો શું થાય જોઈ હા તમે જોતા હશો એમાં જે પણ છે પબ્લિક ને જ લૂટવા વાળી ચાલ છે
હમ આવો જેમ રેલવેમાં તમે ટિકિટ ના લો્યો એટલે ત્રણ વોટસ ની જેલ થાય અનેમ બાકી કરોડો રૂપિયા ન ફ્રોડ કરી નીકળી જયો તો ખાલી પોહોચવાની જ જેલ આ વળી જેવો નિયમ
હા તો જોુવ તમે એટલે એમાં તમે એ જોઈ શકો કે ડિસ્ટન્સ કેટલીું બે વરસનું ડિસ્ટન્સ
હા બે વર્ષ હ તો પણ બે વર્ષ ન દિશ ને એટલે તમારે એવું કવા માંગે તમારે કરોડો નો જ બ્રોડ કરવાનું આનો મોટું નહીિ
હ એટલે એનું મ અલગન સિસ્ટમ ર સિસ્ટમ એ બન આવ નબળી છે
સિસ્ટમ ને બદલવાની જરૂર છે એ.
ડોલર ની જે કિંમત રૂપિયાની કિંમત હતી ત્યા ક્યાં ડબલ થઈ ગઈ પેલા ચોપન રૂપિયા હતી ચૌદ વર્ષ પહેલા અને અત્યારે છન્નુંુ રૂપિયા
હા એક સમયમાં સો રૂપિયા જતી રશે સેટ આપણે હિસાબ કરવો પણ સિમ્પલ થઈ જશે
હા હા હા વાત સાચી કરીલી તમે. જો હમણાં તો ન સત્તાનુંું રૂપિયા જઈને આવી હતી તમને ખબર હશે તમને કદાચ ટ્રેડિંગમાં કેડ વિશે નોલેજ રાખતા હોય તો. તમને ઇન્ટરેસ્ટ છે ક શેર માર્કેટમાં કે માર્કેટ વિશે માહિતી મેળવામાં.
હા પહેલા હતુ ઇન્ટરેસ્ટ પણ હાલ તો મેં હાલ એ તો કઈ કરતો જ નથી અમારી પાસે ટ્રેડિંગ એપ્લિકેશન પણ હતી પણ મેં હાલ તો ડિલીટ કરી દી દીધી આલ પેલા હા પેલા બીટ કોઈનમાં મને જે તેનો ગ્રાફસ ચાલતો ને એ જોવાને મને તો ખુબ મજા આવે. કારણ કે અમુક ટાઈમ એવુ ડાઉન કોઈ ચાલે કે તમે તમારી નજરે એટલો બધો ગ્રાફ જે નીચે પડે આમુ ટાઈમ એટલો બધો ઉપર જાય. તમને કોઈ એવું લાગે કે આ રિબુટ કઈ કાઉન્ટ કઈ રીતે કરતો હશે.
બસ હાજે એ હાલમાં જે તમે તમારી પાસે ઓલા કોઈન છે ને એ સ્ટાર કોઈન
હા મારે એચ એમ એસ ઈ ઈ એમ. હા એવા પોઈન્ટ પડે છે પાંચસો પણ એમાં કેવું છે જ્યારે રીલીઝ થઈ ત્યારે પ્રાઇસ વધારે હતી અને હવે ત્યાંનાથી જેટલો પણ સમય થાયલો છે ત્યાં પ્રાઇસ દિવસે દિવસે પડતી જ જાય છે.
હા એટલે એમાં કેવુંક હોય ખબર છે કે જે નવા નવા કોઈન આવે ને તેમાં જ્યારે જે મેઈન ઓપરેટર હોય ને તે ઇન્વેસ્ટ કરે પછી જેવો જેને પ્રોફિટ થઈ જાય તે બધા પૈસા લઈ લે એટલે જે તેની વેલ્યુ ઘટી જાય એટલે શેર માર્કેટ અચાનક તે તેની જે વેલ્યુ હોય ઘટી જાય છે એવું થાય છે.
બરાબર તે એટલે એનો મતલબ એમ થયો કે જેમાં મોટા મોટા ઇન્વેસ્ટર છે. તે કમાણી કમાઈ કમાઈ જાય છે. નાના નાના ઇન્વેસ્ટર પૈસા કોઈ બેસે છે.
અને જે જે પોતે જેને એમસ્ટાર કોઈન બનાવ્યો હોય. જેમ કે મેં કોઈન બનાવે મેં સો કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે બધા શેર મારા હોય. તો કોઈ ઇન્વેસ્. જ ના કર્યું તો હું જેવા જ સો કરોડ નીકાળી લું તો તે તેનો સ્ટોકની પ્રાઇસ પડી જવાની છે. થોડું ઘણું પ્રોફિટ થાય એટલે નીકાળી એવું થાય છે આમાં મિની જે નાના નાના કોઈન હોય છે ને એમાં આવી પ્રોબ્લેમ છે.
એટલે એનો મતલબ એમ છે કે જે પણ જે માણસ કોઈન રિલીઝ કરે છે. તેને પોતાના કોઈન તાની પાસે રાખવા જરૂર છે.
હા હા જે હા હા હા. હા તમે જો બીટકોઈનની હજી વેલ્યુ કેમ છે ખબર છે કારણ કે જે બીટકોઈન જે જેને પાસે છે ને વધુ સતોથી નાકા મોટો તેની પાસે ટિલિયન સોફ બીટકોઈન છે જો કદાક તે તેની પાસે જેટલા બીટકોઈન છે ને તે વેચી મારે ને તો તે દુનિયાનો સૌથી મોટો કરોડપતિ વ્યક્તિ બની જાય જે હાલ ટોપ વનમાં જે ઈલોન મસ્ક છે ને તે પણ બીજા નંબરે આવી જાય.
એની પાસે જે સંતોષી પાસે
હા પણ તે એટલા અચાનક વેચી ના શકે કારણ કે એટલા કોઈ એક્સચેન્જમાં એટલી તાકાત જ નથી કે એટલું વેલ્યુ પ્રોવાઈડ કરી શકે કે આટલા બિટકોઈન એક સાથે વેચી શકે
હા એનો મતલબ એવો છે કે કોઈ હા ખરીદ વાળા કોઈ નતી એમ
હા પોસિબલ જ નથી કે અચાનકથી વેચી શકે ને કરોડપતિ થઈ શકે
હા અને એમાં અ એ સત્ર જીવ છે. એ એક ના જો કદાચ એ વેચે તો તેની જે આ ચેન આવે તેમાંથી શું થાય કે કોઈ જોઈ લે કે આ આઈ સાતો છે એ તો બધાને ખબર જ હશે. નાવાથી બિટકોઈન બે ચાલ છે તો બીજાને એ તો થશે ને કે આ વ્યક્તિ વેચી રહ્યો છે તેનો મતલબ કે પ્રાઇસ પાછી પડવાની છે. એટને બધા પણ વેચી દેશે એનાથી પાછી પ્રાઇસ પર છે. એટલે એનાથી એ તો વીચી જ ન શકે બીટ કો
હા હા અછા છે એટલે વેચે ની ખરીદે ની એટલે પ્રોફિટ મે આજ ટોપ વનમાં જે કોણ અ ઈલોનમસ્ક છે વન પોઈન્ટ થરી ટીલિયન એક દુનિયાનો સૌથી પેલો ટીલિયન બની ગયો છે. તેની પાસે પણ જે નેટવર્ક એની એટલી છે તેની પાસે પોતાના કેશ પૈસા નથી બધા શેર રૂપમાં છે હવે જો એ શેર વેચી દે ને તો એ તેનો સ્ટેજ ઘટી જાય તેની કિંમત જે વન પોઈ થીરી ટીરીયન નેટવર્ક છે ને તે કારણ કે જેવા જ શેર વેચે એવા જ શેરની વેલ્યુ ડાઉન થઈ જાય એટલે તેના જે અમાઉન્ટ જેટલું ઇન્વેસ્ટેડ છે એ પણ ઘટી જાય એટલે તે ટ્રીલિયનરમાંથી બિલિયનર બની જાય
હા સમજયો અને એ પણ તમે જોતા હશો કે જે ઈલોન મસ્ક કર્યો હ લગભગ પંદર ટ્રીલિયનેર બનવા અને અત્યારે વન પોઈન્ટ પહેલાં વન પોઈન્ટ ઝીરો એટ ટ્રિલિયન ભાડે અને અત્યારે વન પોઈન્ટ થ્રી થઈ ગયો તો એની રેવન્યુ કેટલી બધી જે શેર નું માર્કેટિંગ છે. શેરની પ્રાઇસ કેટલી બધી વધતી છે.
હા હમણાં તે એક એવી કંપની બનાવી છે કઈક એક પ્રોજેક્ટ ઉપર છે કે જે આપણે હાલ પૃથ્વીની એનર્જી નો ઉપયોગ કરીએ છીએ ને
હ
ને પણ હવે તે એવું કરવા માંગે છે. કે જે સૂર્યની પછી અધર પ્લેનેટની એનર્જી ભેગી કરીને આ દેશ આ પૃથ્વીની એનર્જી આપવા માંગે એટલે બીજા બીજા જે અર્થ જેવા બીજા પણ પ્લેનેટ છે તેની એનર્જી ભેગી કરીને એનર્જી નો સોર્સ વધારવા માગે છે
જે સોલાર નો આપણેે અત્યારે યુ કરી રહ્યા છે જેથી બીજા ગ્રહોમાંથી પણ કંઈક એવી એનર્જી હોઈ શકે તે લાવીને આપણે જે અર્થ સિસ્ટમમાં લાવ મા જે એવું જ નઈ તે જીનાથી આપણે ઇલેક્ટ્રસિટી વગેરે એનર્જી મળી રહે
હા તે એવું જ કરવા માગે છે કે આપણે અર્થ પર બીજા પ્લેનેટની એનર્જી લાવવા માગે છે હા તમારે કઈક બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે
એક હા હવે હવે સાંભળો હવે આવે છે
ના હવે નથી આવત તો પેલા હમણાં આવતો હતો
હા એ કારણ કે મોબાઈલ માંથી પડતો છે ને એના કારણે જ
અચ્છા અચ્છા હા તમારે હવે આઈટી હાલતો રજાઓ છે ને
હા તો એક બસ સમજો ને અઠવાડિયું રજા આવશે પણ એમાં પણ કઈ તૈયારી વગ વગેરે પણ કઈ થતું નથી એવું છે અત્યારે તો
તૈયારી ત ધીરે ધીરે કરવાની કેટલા સબજેક્ટ આવે
મારે સાઇન્સ સબ્જેક્ટ આવે છે જો પહેલો મેચ આવ બીજો એકાઉન્ટિંગ અને હા એકાઉન્ટિંગ એવું કઈક નામ છે મને પ્રોપર નામે યાદ નથી જોું પછી ત્રીજો આવશે એક લેંગ્વેજ . કદાચ સાંભળ્યું હોય. એટલે કે ઓબ્જેકટ પ્રોગ્રામિંગ ઓ ડબલ ડબલ ઓ પી એસ હા પ્રોગ્રામિંગ લેંગ્વેજ
પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાંભળેલું.
હા એટલે તેને સી પ્લસ પ્લસ કેવાય.